હલો
શું કરો છો મજામાં
બસ મજા મજા બેઠા છે ઘેર
જમ્યા તમે
ના બાકી જ હજી
બરાબર છે મેં તો જમી લીધું
બધી અમાર વાઈફે જમવાનું બનાવે છે એવું છે
બરાબર છે સુ બનાયું આજે
આજે બનાવેું દાળ ભાત શાક પછી કેરીન રસ રોટલી બધું વધારે બનાવે હા કેસર કેરી નવસારી થી મંગાઈ છે ને
ઓહ
આઈ જા ખાવું હોય આઈ જા એટલે જ કીધું તને ખાવું હોય તો મેં કઈ ના પાડી તું એ
બસ આઈ જઈશ હડે બે દિવસ રહીને આવું છું તમારે ત્યાં
એવું તો રોકાવા એવું આવજો વરસ બે વરસ
હા હ આઈશું આઈશું
હમ બોલ
બસ જો હું હમણાં રોટલી શાક દાળ ભાત ખાઈને બેઠી
એવું
મમ્મી એ ચોરી બટાકા રીંગણનુંું શાક બનાવ્યું હતું
ઉદયપુર ફરવા જવાનું વિચારી છે આવું તાર
હ ક્યારે ગોઠવો છો
હમ હ જોના હો નેક્સ્ટ સન્ડે સમથિંગ સેટરડે સન્ડે વિચારી જ જવાનું
બરાબર છે કોણ કોણ જાાવ છો
હું પ્રિયા છેધું તારે તું છું પછી વ્રતની તું ને આપડે પેલી તારી બે ને દધાને આવું હોય પૂછી જા
બરાબર છે કઈ કઈ જગ્યાએ જઈશુ
જો ઉદયપુર જવાનું છે પછી સાવરિયા શેઠ છે બસ બે જ પ્લેસ પણ ઉદયપુર બે જ દિવસ મજા આવેલી ફરવાની ઉદયપુર આખું ફરવાનું છે એવું છે
શું શું જોવાનું છે ત્યાં એટલું આમ ખાસ
જો પેલા ઉદેપુર આપણેે એહીથી જઈએ ને એટલે કેટલા વા કેે રાત્રે નવ દસ વાગ્યા ટ્રેન છે બસ છે સોરી બસ છે એટલે આપણને ત્યાં સવાર કેટલા વાગે ચાર વાગે સમથિંગ વાર ઉતારે ત્યાં
બરાબર છે.
તથી આપડે મસ્ત રૂમ રૂમ ભાડે, ત્યથી રૂમ બુક. કરાય લેજો, આપના અહીંથી.
બરાબર છે.
રૂમ જોને, સમથિંગ પચીસો રૂપિયા રેટ છે. પિનેકલ કરીને હોટલ છે, ઉદયપુર માં રૂમ એમાં રૂપટોપ. પુલનો ઉપર હોટલની ઉપર પુલ આખો.
ઓહો.
ત્યાં ઉપર ના આવવાનું. લે, ઉપર બાર-બાર બધું જ છે.
મજા આ આવી જશે, દાદા.
ત્યા ઉપર ઉપટો પુલ માં નહવાનું મસ્ત પેલુ એકદમ ફ્રેશ થઈ ને બહાર નીકળવાનું. એટલે પછી આપડે પહેલા જઈશું. સિટી પેલેસ સવારે, સિટી પેલેસ. ખબર શું છે તને?
ના.
સિટી પેલેસ આખો ત્યાં અગર બહાર ની એન્ટ્રી. બહાર ફરવું હોય ને, તમારે તે એન્ટ્રી. ચાલીસ રૂપિયા અને અંદર થી પેલેસ હોય એની. ફી ત્રણસો રૂપિયા છે. તો તઈ અંદર તો મારા નામનું. તેમ નુ મેલુ જોવાનું પણ, એના મજા આવે જોવાની. એના કરતાં બાર સિટી પેલેસ તમે જુઓ ને, ચાલે તો ફોટા. પડવાનું બહુ ગજબ, બહુ ગજબ પાછળ નો સીન જોવું. તું પાછળ જઉું ને એની સિટી પેલેસની એટલે પાછળની સાઈડ તને આ ખુબ મોસ્ત એમ લેક બનાવેલું છે એની વચ્ચે. આપડે તગ આપડે પેલેસ છે મહારાજા નુ.
બરાબર છે, તમે ગયેલા છો એક બે વાર?
હ, એટલે જ ફરવા જઈએે ફરી એમ.
બરાબર છે.
બહુ મસ્ત ચાલી છે પેલેસ તો. એટલો જોરદાર છે તું જોઉું ખાલી પેલેસ, આમ બોટમાં. સાતસો રૂપિયા ટિકિટ છે, પણ ખાલી પેલેસ ની આજુબાજુ ફરવાની ટિકિટ કઈક સો રૂપિયા. પહેલી જેવી છે તો તું ફરવા જવુ. તું ખાલી જોવું પેલેસો હો બહાર થી તું એમ કોક અંદર તો શું? ગજબ હશે. એ પેલેસનું નામ હું ભૂલી ગયો છું. મને યાદ હતું, પણ બહુ જોરદાર પેલેસ છે, વયોલિયમ.
બરાબર, બીજું કંઈ જવાય પછી.
જો સિટી પેલેસ તું ફરું ને, પછી ત્યાં આગળ આપણે સાંજે જવાનું, રાત્રે. ત્યાં આગળ પાછળ સાંચે છે ને, પેલું સનસેટ સનસેટ કેવાય, સનસેટ.
હા.
અરે એ તો બહુ જ ગજબ છે એમ. બઉુ એટલે બહુ જ ગજબ.
એવું.
ઓ, એનુ વ્યુ એનો બહુ મસ્ત છે એમ. ત્યનો એનો અને પાછળ ખાલી તું ઊભી રહો તો, તું એમ કોકસ જન્નત જ જેવું લાગે છે એમ. પછી આપડે જો નહીં. આખો દિવસ ત્ય ફરીએ ને, પછી જગદીશ ટેમ્પલ છે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે, ત્યાં આગળ.
હા, મને ભાભી કહેતા હતા. અમારા ભાભી છે ને, એ કેતા હતા કે બહુ મસ્ત છે એમ.
અલી, એ મંદિર ની અંદર તું જોઉને, તને એવું લાગે કે જાણે તો હરકાત નહીં, આવી ગઈ તું. એવું મંદિર છે. હ, નાનું છે. એના કરતા દ્વારકા કરતાં પણ તને એવું જ લાગે કે દ્વારકા જ છે એમ. મંદિરની અંદર તો જેઈ ભજનો બધા ગાય, બોસ. ગજબ બાકે બિહારીના ભજનો બધા ગાતા તા મજા આવે.
મજા આઈ જાય. એ તો કઈક એટમોસ એ વરસ કઈક અલગ હોય ને.
હમ્મ જગદીશ ટેમ્પલ પછી આપડે આ છે શું કેવાય? જગત નિવાસ પેલેસ કરીને હોંભરું જ છે હોંભરું છે એનું
હા એ માર બાજુ વાળા ભાભી છે ને ગયા તા ને ત્યારે એમાં જ કેતા તા ખરા.
અરે એમાં તો કેવું છે કે બહાર થી બધા મોસ્ટ ઓફલી જે ફોરેનર્સ બધા નહી કેતા ફોરેનર્સ ઉદયપુર ફરવા આવેને એ સ્પેશિયલી ત્યાં જ રોકાય. ઉદયપુરમાં જ. ઉદયપુરમાં જગત નિવાસ પેલેસમાં જ રોકાય મોસ્ટ ઓફલી એ બધા ફોરેનર્સનો જ ત્યાં ગાડે તેનું જમવાનું બી એ લોકોને માટે સ્પેશિયલ આમ ધારો કે ફોરેનર્સ ખાય ને એવું જમવાનું ત્યાં બને. અને અને ત્યાં આગળ જરૂખા બનાએલા છે એ લોકોએ આમ કેવું પાછળ આપ આખો લેક પાછળ આખું આમ નદી, દરિયો કિનારો જેવું લેક ચાકુ અને જરૂખામાં બેસીને ફોટા પડાવવાના હતા ત્યાં જોય તો મેં પોસ્ટ મૂકેલી છે એની તો.
હા હા હા મને ખબર છે.
પોસ્ટ મોકલી. અરે બહુ જ ગજબ છે શું એ તો ગજબ
એવું. મજા આવે. મસ્ત જગ્યા છે આમ તો ઉદયપુર.
અરે બઉ મજા આવે શું
ઉદયપુર બ્લુ સિટી છે ને કદાચ.
હમ્મ હમ્મ અરે પણ કેવું આમ બધા લેક્સ છે લેક્સ ત્યાં આગળ. ધારો કે તું જમવા બેસ બેશુંન તો તારી આમ જમવાની હોટલ હોય ને તો કઈ હોય ખબર છે લેક પર જ નદી પર જ નદી કિનારે પહી ત્યાં આગળ ઘનઘોર ઘાટ કરીને છે. ત્યાં આગળ આ ધડક પિક્ચરનું શૂટિંગ થયેલું છે.
હા-હા મસ્ત જગ્યા છે.
ખાલી યે જવાની યે દિવાની રણવીર સિંહ રણવીર કપૂરનુ પિક્ચર નહીં એ કઈના સીન બધા ઉદેપુ
ત્યાંના છે બરાબર.
અને તું જોવું તો ઘનગોર ઘાટ પર તો ઓહ ગજબ પબ્લિક એમ મસ્ત આમ બધા તો પ્રી વેડિંગ શૂટ માટે આવ જ છે ત્યાં આગાડી ગનગોર ઘાટ પર.
અ હ. મજા આવી જાય.
આમ રાજસ્થાની લુક પહેરીને આવે અને તું જોવું તો એવા-એવા વિડિઓ શૂટિંગ કરાવેને
ત્યાંનું ખાવાનું શું ફેમસ છે?
તઈનું ખાવાનું છે ને આપણે જગદીશની પેલી તો કચોરી
બરાબર.
જગદીશની કચોરી કરીને છે એની કચોરી તું ખઉું ન ખાલી એ લોકો જે નાખીને આલે ન અંદર બધું. ગજબ કચોરી આવે છે એની બહુ ફેમસ જગદીશ ટેમ્પલની હામે જ છે જગદીશની કચોરી. પછી રસમલાઈ બી ફેમસ છે. હવે દાલબાટી તો નોર્મલ બધાને મલે જ ત્યાં આગળ દાલબાટી તો પણ પછી ત્યાં આગળ છે ને મારા વાઈફે એક આમ જગ્યા છે. કઈક આપડે આર્ટ ગેલરી કેવાય આર્ટ ગેલરીની તો પેલું બધું મલે આર્ટને લગતી વસ્તુ ત્યાં આગળ નેલ આર્ટ કરાયા હતા. અને કેવા નેલઆર્ટ એટલે જેલ પોલિશ કે એવા બધા નહીં પોલિશ પેલી નેઇલ પોલિશ જેવું હોય છે જેલ પોલિશ કરે એ નહીં. આ તો રંગો રંગ રંગો હોય રંગો બધા એનાથી આખું અંદર દોરેલું કેટલું ગજબ મે તો એમને કીધું કે તમે નેઇલ આર્ટનું ચાલુ કરો તમારો તો ધંધો બહવુ પડશે.
હા મેં જોઈતી કદાચ એમણે પોસ્ટ મૂકી હતી.
અરે તે બસ એ જે પેલા બેન બેઠા હતાા ને બસ એ એક કરતા હતા અ તું જોઉું તો એટલી ગજબ એમની આર્ટ છે બે મેં જોઈ ને
મસ્ત બનાવ્યું તું પણ એમને.
સુપર બે એમ ગજબ કારીગરી. કેવાય એ એવું હતું એ તો.
સાચી વાત છે.
બોલ બીજું કે પછી છે ને આપડે બીજે કઈ ફરવા જાય પછી આપડે આ શું કેવાય? અમરાઈ કપાઈ લેખ એક પિચોલા હોટલ છે. જો લેખ પીછોલા આ મેં તને કીધું જગત નિવાસ પેલેસ છે ને એ હોટલ ઉપર ફર્સ્ટ ફ્લોર પર છે. અને નીચે લેખ છે. જયારે હું તને લેક પીચોલા હોટલ કઉ છું ને તો લેક ને અડીને જ નદી ને અડીને જ છે આમ. કે આમ તું આમ આ સાઈડ જોઉ તને લેક દેખાય ને આ સાઈડ હોટલમાં તું બેસે. જમતી હો એક જ ફ્લોર પર પેલું તો જગત નિવાસ. પેલા ફર્સ્ટ ફ્લોર છે એટલે ઉપર હોટલ ને નીચે સાઈડ નીચે લેક. જયારે આ તો એક જ લેવલ પર અને તું. જોવું તો બે લેક કેટલી મસ્ત દેખાઈ રહી હતી બહુ મસ્ત જગ્યા છે એ બી.
તમે અને તમારા વાઈફ ગયા હતા ત્યાં?
બહુ હોય પણ તારે સવારે વહેલા એક વાર દસ વાગે જવાનું. ત્યાં નામ લખાવાનું ત્યા નંબર આવે પછી ત્યાં આગળ એવું છે
બરાબર તમે શું જમ્યા હતા ત્યાં?
ફૂડ ઠીક આમ ફૂડ તને ના મજા આવે ફૂડ ઠીક એટલે કેવું ખબર છે? કે આમ બધું સમજ એમ ફોરેનર્સ ખાતા હોય એટલે ફીકું ફીકું ખાવા. આપને ના ફાવેડ કેવ સ્પાઈસી જોઈએ ખાવા એવું નહી એવું નહી. ફીકું ફીકુ.
બરાબર. શું કરે તમારા ઘરમાં બધા મજામાં?
બસ બધા મજા મજો પ્રિ મારી વાઈફ આ બેઠી. બેથી છે.
બરાબર છે શું કરે છે?
ઇસ્ટાગ્રામ રીલસ.
હ બધા તો અત્યારે એમાં જ છે.
હમ પણ એ તો પેલું નેઇલ આર બધું જુવે એલી શીખે.
બરાબર છે મસ્ત કરે છે તમારા વાઈફ.
હમ ક્લાસીસ ચાલુ છે ને અત્યારે.
હા એક છોકરી આવે છે હે ને?
હમ ક્લાસીસમાં શીખવા આવે છે ને.
બરાબર શું કરે છે તમારા મમ્મી?
મારા મમ્મી અમદાવાદ જઈને હમણાં. સગાઈ માં ગયા હતા મામા છોકરાને સગાઈ હતી.
બરાબર છે.
ના હું નહી ગયો અલી. નોકરી જોબ બાર ચાલુ હતી આજે એટલે હું નઈ ગયો.
બરાબર છે તો તમારે સંન્ડે ચાલુ હોય છે?
અરે આજે પેલું અમારું સીઝન આવી ને બસ છઠ્ઠો સાતમો આઠમાં પેલું શ્રાવણ મહિનો ગોરો ને બધું ના આવે એટલે ચાલુ હતી અમર
બરાબર છે
જવું પડે અમારે એટલે
સાચી વાત છે
કો ના જાય ભાઈ
જવું જ પડે ને તો તો
તો પચી જાય
માર મમ્મી જો આમ લોકો જમીન ઉભા થાય ને તો મને બૂવો પાડે છે હવે હું જોઉં ચલો આઈને તમને ફોન કરું સાંત તીથીથી
ચોક્કસ ચોક્કસ હા બાય
બાય